હા અવાજ આવે છે.
હા આવે છે ગુડ મોર્નિંગ સાહેબ.
અવાજ આવે છે.
હા આવે છે આવે છે અવાજ.
ચાલ વેરી ગુડ વેરી ગુડ ચાલ તો સંભળાય ને હવે.
હા સંભળાય છે કેમ છો.
બસ બસ મજામાં હવે આપડે તમને એક વોટ્સઅપ પર મેં પિક્ચર મોકયલું છે પિક્ચર એટલે કે લખીને ડ્રો કર્યું. એલ જી એન એસ લો પ્રોજેક્ટનું આખું પ્લાન બનાવ્યું હવે હાંભળ લોકો છે કલાકનું રેકોર્ડિંગ બાકી છે. અને અહિયાં દાહોદમાં મોટું કામ થઈ રહ્યું છે હેલો.
બરાબર હા હા.
કોમર્સ કોલેજમાં લીગલ પરમિશન મળી ગઈ અને ત્રણ હજાર જેટલા વિદ્યાર્થીઓ છે.
હાભળ એટલે એમાં હું કામ કરવાનું અહીંયા દહોદમાં
નાઈ નાઈ સારું કેહેવાય ને એટલું ફટાફટ કામ થઈ જાય ને આપડું બી
હા હવે એલ જી એન એસ માં કેવી રીતે કામ કરવાનું તમને કેમ. કે વાહજી તો આપડી વલસાડ કોલેજ છે. ત્યારે બધાને આ આપડી આ વસ્તુનું ડાઉનલોડ કરવાની એટલે સો એમાં બની જશે બરાબર ને વલસાડ કોલેજ હા અત્યારે લઈ મેઘા ને મેં ફોન કરી દીધો અને તારો નંબર બી આપી દીધો છે. હવે.
ઓકે ઓકે.
એમાં શું કરવાનું છે વલસાડમાં જે એમ એ ના સ્ટુડન્ટ છે જેના એલજી એન એસમાં વોલેટ બનેલા છે કોઈના બે હજાર ના ને એવા કોઈ બી ગમે તા બનેલા છે. એ લોકો નવા એડ કરવાના છે પૈસા બી.
એટલે આના અંદર વાત કરશે તો એડ થઈ જશે.
હા એટલે એ એલ જી એન એસ માટે તને કોલેજ તું આવશે એટલે તારે એ લોકોને મળવાનું તેમાં કોમલ મેડમ નું છે બરાબર તે ચાલુ છે તેને ઓનોબીઝમાં કન્વર્ટ કરી આપવાનું
ઓકે ઓકે
બરાબર એ એ એનું બધું બરાબર જ છે. પણ પેલી અ મેઘા છે ને આ મેઘા જે છે. તો તેનું અગારનું જૂનું વોલેટ છે પેલા વિટેસ
ઓકે ઓકે એટલે આખું બીજે બીજું બનાવીને વોલેટ આખુ આપડે લાઈનમાં લેવાનું છે.
હા એટલે એને તારીનઅંદર જે પેલો કાનોની અંદર ચિરાગ ભાઈ મૂકેલો છે ને હાભળજે
હા.
ત પેલા ચિરાક પ્રો ચિરાક પે
હા પસી તમારી સાથે સાયેબ આયવા તા ને એમને કનેક્ટ કરેલા છે.
હા હા હા એને બરાબર એટલે એ એ એને ચિરાગભાઈની નીચે મૂકવાનું તારે આ મેઘણે હાભળજે
હા એટલે વાંધો ની બરોબર એ હા હા
એટલે તારો લેક બી મજબૂત બનશે હાંભળ એટલે એની ઇન્કમ તને બી મલશે. સમજી ગયો મે મારા જે કોન્ટેક છે એ તમને ડાયરેક આ રીતે આપતો છે એ એ વલસાડમાં છે એ હમજે એટલે મારું પ્લાનિંગમાં મે એકદમ મે મારી નીચે ડાયરેક નથી એ લોકોને કરતો આ ને બી તોડીને તરી નીચે મુકાવું છું સમજી ગીયા આપણને આપડું ગ્રુપ મો
વધારે ફાયદો છે.
હા એટલે જો એટલે ચિરાગભાઈ ચિરાગભાઈ વલસાણમાં રેય છે. બરાબર એટલે પછી પછી તું એટલે એટલે ચિરાગ ભાઈ બી એ લોક નો કોન્ટેક કરી શકે ને તું બી કરી શકે
ઓકે ઓકે
એટલે મેં મેઘાને તારો નંબર આપી દીધો છે. એ તારો કોન્ટેક્ટ કરશે તું જે દિવસે આવે તે દિવસે મેઘા ધ્રુવી જય શ્રી એમ કરીને બીજા આવશે તે નવા નવા જે બનાવાના છે તેને બી ચિરાગભાઈ ની અંદર દર બનાયી આપાના
ઓકે ઓકે વાંધો ની હું સોમવારે જ સોમવારે અગર વરસાદ ઓછો હોય તો પાકું રાઉન્ડ મારો કોલેજ બાજુ
હા એટલે તું ટેલિ કરી લેજે તું જયારે કોલેજ આવવાનો છે. ચાલો એટલે વલસાડ કોલેજમાં તારા સો બનશે અને ઉમરગામ બીએડ કોલેજમાં સો બનશે હવે હાંભળ જે ચિરાગભાઈ કેવી રીતે હેલ્પ કરશે આપણને હાલો અવાજ આવે છે હા ચિરાગભાઈ આજે ઉમરગામ લેજમાં પ્રોફેસરને પ્રિન્સિપલ ને વાત કરી દેશે હાંભળ જે ઉમરગામ બીએડ કોલેજ એટલે સોમવાર પછી જ્યાંરે ટાઈમ મળ્યો વરસાદ પયડો ને કોલેજ વલસાડ ની આયવો પતારે ઉમરગામ જઈ આવવાનું ને બધાને આ લોકવાણી વારો પેલો ડાઉનલોડ કરાવી દેવાનો એની વાત પછી આપડે કરીએ સમજી ગીયા એટલે સો સો વોલેટ તારા ઉમરગામમાં બનશે એલજી એન એસ ના સમજી ગયો ને હમ્મ અને વલ પછી બીજું કામ કરવાનું છે વાપી વાપી બીએડ કોલેજ છે ને તેમાં હું વાત કરી દેવા પ્રિન્સિપલ ને હેલો
ઓકે ઓકે
વાપી પ્રિન્સિપલ છે ને તે સંસ્કૃત ના જ છે. એટલે એ એ એને હું વાત કરી દેવા ફોન પર વોટસઅપ પર બધું મોકલી દેવા ને વાત કરી દેવા ને ખાલી એ યશ કેશે એટલે મે તને ફોન કરી દેવા હમજી ગયો એટલે બધાને પેલું કરી આવવાનું એટલે બધાને આપડણે કમાટા કરવું ને એટલે એલજી એનએસમાં જોરદાર આપડો પ્રોજેક્ટ કામ થશે.
વાંધો નહીં પછી સોહમસર એવા ફ્રી હશે તો સોહમસરને સાથે લઈ જઈશ હું
હા. પણ આમાં તો તારે ખાલી ઉમરગામ માટે એલજીએનએસ માટે પછી પંદર દિવસ પછી રાખીએ
હા એલજીએનએસ માટે તો પછી જ રાખી તો ખાલી કાર્ય એપ માટેનું
એ એમાં એમાં સોહમસની બી જરૂર નહી પડે એમાં તો આ
પાંચ મિનટ ખાલી કેવાનું છે આટલું કરવાથી આમ થાય બસ
હા એ તો એ તો તું પોટે જ કરાવાઈ નાખશે સમજી ગે ને
હા એ તો હું પોતે કરાવ દેવા
હા એટલે એક ફેરો મરી દીધો એટલે તારું જીક છે એટલે ફટાફટ બધાના રેડી થઈ જાય ને પછી ચોવી કલાક પછી ટાસ્ક આવી જહે. એટલે એની ચર્ચા પછીએ એટલે ત મારો ટાર્ગેટ છે, તારા સો સો વોલેટ એક વલસાડ કોલેજ, એક ઉમરગામ કોલેજ, અને એક વાપી બીએડ કોલેજ હાભળજે
ઓકે ઓકે
તોણ કોલેજમાં સો સો વોલેટ બનાવવાના ટાર્ગેટ મેં એવું. મોકેલું છે ને પછી શું કરવાનું સો સો બયના એટલે એક સો જણાનું જે વોલેટ છે ને એક જણ દસ હજાર રૂપિયા નાખશે હાભળજે એલજે ને
હા હા
ત્રણસો સાઠ દિવસમાં જ લખાવાના એ લોકોને
ત્રણસો સાઠ દિવસમાં ઓકે ઓકે
એટલે જ એને એ લોકોને એમ કહેવાનું કે એક જણ એવા ત્રણ વોલેટ બનાવશે
એટલે તો આ જે તમે આપડે વોલેટ બનાવીએ ને તેને ત્રણસો થતા વાર ની લાગે હ
બરાબર બરાબર
લેગમાં એક એક લેગમાં ત્રણસો ત્રણસો બોલેટ બનાવવાનો ટાર્ગેટ પેલા સોસો બનાવાના તે સો કાંઠી બનાવવાના તો ઉમરગામમાં સો વિદ્યાર્થી, તે ઉમરગામ બીએડ કોલેજમાં સો મળવાના, વાપી બીએડ કોલેજ માંથી ને વલસાડ એટલે ત્રણ ગ્રુપ ને તારે તારા ત્રણ લેગમાં સેટ કરી દેવાના ઉમરગામ નુ તો ફાઈનલ જ છે ચિરાગભાઈની નીચે
હા એ તો ફાઈનલ કાનાવાડી લાઈન ક્લિયર જ છે.
એટલે એક કાનાવાળી લાઈન ક્લિયર એટલે એ એ બધું ચિરાગભાઈની નીચે ઉમરગામ વાળું આપી દેવાનું આખું
હા હા
એટલે એ જા આખે તા ચિરગભાઈ નું એક આખો લ ઉમર ગામવાળો બને આપવાનો એટલે
હા હા
ત્યાં આવશે જ જયારે એલજીનસ મની મિટિંગ કરશે ને ત્યારે ચિરાગ ભાઈ આવશે એમ એના રેફરલ રેફરલ નીચે નીચે ગયા કરું એટલે તારો એક લેગ ઉંમર ગામનો રેડી ક્લિયર થઈ ગયું.
ઓકે ઓકે
ને અહિયાં વલસાડ ના બધા મારા જે કોન્ટેક્ટ છે ને તે બી આપી દેઉં છું
ઓકે ઓકે
એટલે વલસાડમાં વલસાડમાં તને ટીજલ મેમ પાછી સપોર્ટ કરશે સમજી ગયો ને એમાં આર્ટ કોમર્સ સાયન્સ કોલેજ બધું ઊભા કરાશે
હા.
આર્ટસ કોમર્સ કોલેજ એટલે એમાં એ રીતે, વાપી બી. એડ કોલેજ હું ડાયરેક્ટ મારા એ પ્રિન્સિપલ મને ઓળખે છે. એટલે એને વાત કર હવે, હજુ બીજો પોઈન્ટ છે મેઘના મેમને ઓળખે ને તું,
હા મેઘના મેડમ ને તો ઓળખું છું.
હા એ કયા રહે ખબર કે સંજાણ રહે.
સંજાણ રહેતા છે એને એટલી નથી જાણકારી,
સંજાણ ઘીમસા સાંભળું કેે ઉમરગામ.
ઉમરગામથી,
હા ઉમરગામ સ્ટેશન રોડ છે ત્યાં. એટલામાં આ ઉમરગામનું ટાઉન છે તો ઘીમસા એવું ગામ છે. સાંભળેલું કે
હા નહી એ નથી સાંભળ્યું પણ સંજાણ ખબર છે.
હા એ મેઈન રોડ પર જ છે. હવે એ છે ને કપરાડા કોલેજમાં પ્રોફેસર છે.
અચ્છા કપરાડા કોલેજમાં એ પ્રોફેસર છે.
હા.
એટલે મજા આવી જશે આપડો લેબ બરાબર તૈયાર થશે. ત્યાં પણ બધાને જોઈન્ટ કરી દેસે,
હા એટલે, ખાલી મારી ફ્રેન્ડ થાય એટલે હું એને વાત કરી દઉં. તો ત્યાં પણ થઈ જાય ને,
હા વાંધો નહી કપરાડા પણ સાથે સાથે એક દિવસ જઈ આવા.
હા અને એમાં, કઈ નહી એની ગાડીમાં જ બેસી જવાનું એ ફોર વ્હીલર લઈને જાય.
ઓકે વાંધો નઇ ટેન્સન એમાં શું.
સંજાણ છે એટલે એની ગાડી બેસી ગયા એટલે એને બધું હું એને વાત કરી દેવા. તો એ એક આખું ગ્રુપ બની જાય અને ત્યાં છે ને, હેમાક્ષી કરીને મેડમ છે એની નીચે કામ કરે છે તે આપડી વલસાડ નિમારી, સ્ટુડન્ટ છે એમ. એ ના,
ઓકે એટલે વાંધો નહી હશે બધું ઓળખણ થી ઓળખણ છે એટલે,
હા. એકદમ લાઈન ચાલશે એટલે ત્યાં કઈશ આર્ટસ, કોમર્સ. આર્ટસ કોલેજમાં ત્યાં તો બહુ સ્ટુડન્ટની, એફવાય, ટીવાય બધા એટલે ત્યાં તો, એ જો એટલા એ વિસ્તારમાંને એમાં કામ કરવાનું બહુ સરળ એમ, કોઈ મગજ મારી નહી એમ.
હા.
એવું છે એટલે એ બધા સ્ટુડન્ટ આપણી સાથે કનેક્ટ થઈ જશે. અને બધા કમાતા થાય, એટલે આપણું કામ એકદમ વિગટુ બની જશે અને પછી જો એલજી, ધમાકો નહી થાય તો આપડો એટલે, તારા ત્રણ ગ્રુપમાં સો સો વોલેટ બનાવવા.
હા આરામથી બની જાય.
હા એમ,
હા.
એટલે સરસ રીતે કામ થશે હમ.
નહી વાત બરોબર આપડું એલજીનેસ નું પરફેક્ટ થઈ હું જાઉં સોમવારે એટલે વલસાડ નું પેલા મેડમ લોકોનું એ બધું, પરફેક્ટ કરી લેવું પેલા એ થઈ જાય એટલે પછી મેડમ, પછી ઉંમરગામ ન તમે જયારે કહેશો ત્યારે ચિરાગ સાહેબ સાથે કરી લેશો.
હા એટલે તું વલસાડ જાય એટલે વલસાડ આત્યારે મેઘા ને એ લોકો નુ બધાનું વોલેટ બનાવીને રેડી કરી દેવાનું બરાબર ને હા ઉમરગામ એટલે અત્યારે ભલે વરસાદ પડે કે ગમ તે મેં કીધું છે મેઘાને આ એમ તમે કે બત્રીસ હજાર સેલરી આવતી થઈ ગઈ. તો પૂછ હા એમ કે છે જોરદાર મેં કે જુલાઈ માં ચોપના હજાર થઈ જાય મેં કીધું.
આરામ થઇ આ પંદર આવે એટલે બત્રીસ ના ડબ્બલ
ખાતો પછી હું ચિંતા એમ એટલે સારું તો મળી આ માં પાછું આ છોકરું રડતું છે ને મારે સ્કૂલ પર જવા પડે આ ચાંદની મેમ ની હામ હા એટલે હા મારે પાસ છે ને આ ઘર પાછો શિફ્ટ કરતો છે એટલે આજે બપોરે દોઢ વાગ્યા પછી બધું સામાન બી જગ્યાએ સાફ કરીને સેફ કરતા શે હામ.
કેમ અહીંયા જ્યાં રહેતા હતા ત્યાંથી બીજી જગ્યાએ જતા છો.
હા ત્યા આ બધું સેફ છે ને પછી મારે આમ આ બહાર નીકળવું હોય તોવું નીકળાય. એમ આ લોકો ને મૂકીને.
નહી વાત બરાબર ફેમિલી સાથે બીજા સારા આજુબાજુ ના હોય ત્યાં મૂકે તો સારું પડે.
જ છે એટલે એ ટીચર ટીચરનું જ ફેમિલી છે એટલે આ છોકરાઓ રમે એમ.
હા નહી વાત બરાબર છે એવા એરિયા હોય ને તો ટેન્શન ભી નહી આપણને ભી. બે કલાક આમતે મોડું વેલું
અત્યારે વાત કરું તો બી ખાન પર લઈને જ વાત કરવી પડે જવા દેવ ને. એ તકલીફ વાળું તું જાય તેટલી વાર જ ચાલ તો મળીએે હા. ને આમ તો વોટ્સઅપ કર્યું છે તે જોઈ લે કાગળમાં એ રીતે પ્લાન કરીએ હા.
ઓકે ઓકે સર.
હા હા ચાલો બાય હમ.
ઓકે ઓકે.